કૃષ્ણ કેમ છો તમે
આ મોકલમા આજામાં છું.
હેલો.
હા મોકલ હું પણ મજામાં છું તમે કેમ છો?
હુંય મજામાં છું તારા ઘરમાં બધા સાથે જમીને જમતા હો તો ઓને
એ જે સાચી વાત કરી. છે શરીર અને મન બને ફિટ રહે છે. મારી મમ્મી ના રોજ ઘરની સફાઈ બધાથી કરાવે છે.
હા મારા ઘરમાં રવિવારે એ સ્પેશિયલ લંચ બને છે.
એકદમ સાચી વાત કરે. આ હમ વાહ મારા ઘરમાં તો પણ રવિવારને પૂરી સબ્જી બને
હા સાચી વાત દાદી કહાની સુનાવે છે બધા સંભાળવા બેસીએ છીએ.
હા મારા દાદા પણ રોજ સામે ગીતા વાંચે છે.
હા મમ્મી ઘેરનું બધું કામ સંભાળએ ને પશે હશે.
હા મમ્મી જ ઘરની અ જાન હોય છે.
હા પાપા ઓફિસ થી આવ્યા એટલે મારા માટે ચોકલેટ લાવે.
નાના ભાઈ બહુ જ તંગ કરે છે પણ ગમે છે એ જે ભાઈ બહેનની નોક જોક વગર ઘર અંદુરુ અ અધુરુ લાગે. એ જે કે બહું મસ્તી કરે તહેવારો પર બધા સગા વડા ઘેર આવે છે.
હા દિવાળીમાં તો ઘરમાં મેલો જ ભરાય દાદ દાદા કહે પરિવાર સાથે હોય તો શું કોય
સાચું પેશતું તો મોટું પરિવાર તો પ્રેમ હોય.
હા ક્યારે ઝઘડો પણ થાય પણ
ક્યારેક ક્યારેક ઝગ ક્યારેક ઝઘડો પણ થાય પણ પાછા પની જઈએ.
હા પરિવારમાં માફી અને પ્રેમ જરૂરી છે સામે બધા સાથે ટીવી જોઈએ જ છીએ.
અમારા ઘરમાં પણ રાત્રે બધા છતપા બેસી એ બીમાર પડી ત્યારે મમ્મી રાતભર જાગી એ જે માને પ્યાર ના કોઈ સરહદ નથી હોય એ જે પરિવાર વગર જીવનના કોઈ કિસ્મત નહી.
હા સાચી વાત પરિવાર પરિવાર જે આપની તાકાત છે. પરિવાર ને હમેશા ખુશ રાખો.
એ જે પરિવારમાં જે સ્વર્ગ છે એ જે અમ અ અ તા તારા ઘરમાં દાદી સુબહ મોર્નિંગ વોક પર જાય છે ને દાદા દાદા?
હા હા અને પાછા આવીને બ- - બધા માટે ચાય બનાવે મારી દાદી રોજ પૂજા કરીને બધાને પ્રસાદ આપે.
વાહ મારી દાદી પણ તુલસીને પાણી આપે છે. પાપા રવિવાર ને બધાને પિકનિક પર લઈ અ જાય છે.
હા મારા પાપા પણ મહિનામાં એક વાર ફિલ્મ- - બતાવવા લઈ જાય મમ્મી ઘરમાં બગીચો સંભાળે અને ફૂલ તોડે.
એકદમ સાચી વાત થાય મારી મમ્મી ના ઘરના પરાઠા બેસ્ટ હોય. તે પરાઠા આલુરા બનાવીને તો બહ સરસ લાગે છે. અરો સ્વાદ ન ઘણો સરસ- - લાગે છે નાની બહેન સ્કુલ થી આવે એટલો મારો હોમવર્ક કરાવે.
હા મારા ભાઈ પણ મને ગણિતમાં મદદ કરે છે ઘરમાં કોઈ બીમાર પડે તો બધા એની- - સેવા કરીએ.
એકદમ સાચું કહ્યું ઘરમાં કોઈ બીમાર પડે એ જે- - પરિવારમાં એકબીજાનો સાથ જરૂરી છે.
હા દિવાળી માં બધા સાથે દીવા જલાવીએ અનેને રંગોલી બનાવીએ અને રાત્રે ફટાકા પણ ફોડીએ
સાચી વાત હોય જન્મદિન પર દાદા મને આશીર્વાદ આપી નહી ગિફ્ટ દે
મારા દાદા પણ મને ગ્યાર રૂપિયા આશીર્વાદ માં આપે
ક્યારેક આપપા અને મમ્મીનો નોકજોક થાય
હા પણ પાંચ મિનટમાં પાછા મની જાય
દાદી કહે ઘરમાં ઝઘડો નહીિ પ્રેમ રાખો
સાચું સાચું ઘર ઘર જે મંદિર છે રાત્રે જમતા સમય બધા દિવસની વાત કરીએ
અમારા ઘરમાં પણ ડિનર ટેબલ પર બદામ અ મજી એ જે પાપા ઓફિસ ની ટેન્શન ઘરમાં નથી લાવતા
હા ઘરવાલે એટલે બધા સાથે હસી મજાક કરે મમ્મી ત્યાાર પર દસ પ્રકારની મીઠાઈ બનાવે
મારી મમ્મી પણ હોલી પર ગુજિયા બહુ જ સારી બનાવે નાના ભાઈની રિપોર્ટ કાર્ડ આવે તો પાર્ટી હોય
હા મારા ઘરમાં પણ નાઇન્ટી પરસેન્ટ આવે તો પીઝા પાર્ટી દાદા દાદા ગાાવની જૂની કહાનીઓ સુનાવે છે
હા એમાંથી સંસ્કારમાં જે છે એ જે પરિવારમાં મોટોનો આદર કરવો જો જરૂરી છે
હા એ લોકો ન અનુભવ આપના કામ આવે છે
પૈસાની તંગી હોય તો પણ પ્રેમ ઓછો નથી થતો
હા બિલકુલ પરિવાર પરિવારમાં સુખ પૈસાથી નહી મળે
મમ્મી બીમાર હોય તો પાપા બંદુ કામ કરહે જે પતિ પત્ની એકબીજાના સાથી હોય જે જ ઘરમાં પાલતુ કૂતા પણ પરિવાર નો હિસ્સા છો
હા મારો મારો ટોમી પણ બધા સાથે રમે છે
પરીક્ષામાં ફેલ થઉ તો પાપા ગુસ્સા નથી કરતા
હા સારું બોલ્યું તમે
હા એ લોકો કહે અગલી વાર મહેનત કરજો
હા પરિવારની વજહ થી તો એ આપણે મજબૂત બનાએ છેીએ
હા ઘર જે આપણી પહેલી શાલા છે
હા દાદી ના હાથ ના થેપલા ખાવાથી જાન આવી જાય આ હોટલ નું ખાવાનું દાદી જેવું નથી હોતું
એ જે સાચી વાત થઈ સામે બધા સાથે ભજન ગઈએ છે
મારા ઘરમાં પણ હનુમાન ચાલીસા બોલ્યા પરિવારમાં વિશ્વાસ હોય તો કોઈ દુઃખ મોટું નથી
હા એકબીજા ન હાથ પકડી તે બધું સહન કરીએ પાપા મને સાયકલ ચલાવતા શીખાયું હતું
મારા પાપામાં પણ મને પહેરવા શીખ્યું મમ્મી મારા કપડા ઈસ્ત્રી કરીને આપે
હા માની તો મમતામાં જાદુ હોય છે એ જે ત્યહાર પર સગાવડાથી ભેટ અ મલ તો ખુશી ડબલ હો જાય એ જે મોસી કાકા બુઆ બધા આવે એ જે ઝાડુ પોચા બધા વારી વારીને કરીએ
હા સાચ બોલ તમે મારા ઘરમાં તો કોઈ કામી જ નહી કરે કામ વાટવાથી બાર ઓછો થાય દાદા કહે મોટાનુમાન રાખો જીવન સફળ થશે
હા એ જે સંસ્કાર છે સુતવા પહેલા દાદી કહાની નહી સુનાવે તો નિંદન આવે અમારી દાદી પણ રાજ જા રાણીની કહાની સુનાવે પરિવાર સાથે હોય તો છોટી ઝોપડી પણ વહેંચે છે.
હા પરિવાર જે અસલી દોલત છે ચલો વચન કરીએ પરિવાર ને હમેશા ખુશ રાખીએ
એકદમ સાચી વાત કરીએ ઓર બને એ લાગે કે અ પરિવારમાં તો જી પરિવાર માં હી જીવન છે
હા તારા ઘરમાં સવારે બધા સારે સાથે યોગ કરે છે ને
હા દાદા કરાવે છે શરીર મન બને ફિટ રહે મારી મા મમ્મી રોજ ઘરની સફાઈ બધાથી કરાવે સ્વચ્છતાથી ગરમી લક્ષ્મી આવે એ જે માપા દર મહિને પગાર આવે એટલે બધા
અ મારા પાપા પણ બધાને સરપ્રાાઈઝ ગિફ્ટ આપે છે.
પાપ દહ દર મહિને પગારે એટલે બધા માટે કપડાં લાવે એ જે ને નાના ભાઈ શરારત કરે તો ના દાદી બચા લેવે હા દાદી નો તો લાડ સબકો વધુ હોય
ઘરમાં કોઈના માર્ક્સ ઓછા આવે તો બધા હિંમત આપીએ હા એકબીજાને નીચા નથી આપ બતાવતા
એકદમ સાચી વાત કઈ ગરમીમાં દા ધી બધા માટે છાજ અને આમરસ બનાવે મારી દાદી પણ કેરીનું શરબત બહુ સારું બનાવે એ જે શરદીમાં બધ્ય સાથે અલવ પાછ બેસીને અ શેંગદાના ખાઈ હા અને દાદા લોકગીત ગા એ જે બરસામાં છત પર બેસીને પકોડા અને ચાય પીએ
હા મારા ઘરમાં પણ વરસાદ આવે તો ભજીયા બને
એ જે સાચી વાત કરી પરિવારમાં કોઈ બાર ગામ જાય તો બધા એની રહીએ છે. એ જે પાછા આવે એટલો પાર્ટી હોય એ જે દાદા મને રોજ સુભાષ સુભાષિત યાદ કરાવે છે મારા દાદા પણ રોજ એક નીતિ ની બાત કહે
હા મમ્મી મારા દોસ્તોને પણ ઘરમાં મા માન આપે હા મારી મમ્મી ને કયો દોસ્ત છે ઘરનું ગૌરવ છે
પાપાને જન્મદિન હોય તો બધા સરપ્રાાઈઝ પાર્ટી કરીએે છે ઘર મારા ઘરમાં ન પણ પે કાપીને દાદી થી આશીર્વાદ લઈએ એ જે ઘરમાં ટીવી એક અ જ છે એટલે સાથે જે જોઈએ એનાથી બંધન મજબૂત થાય ક્યારેક લાાઈટ જાય તો બધા મોમબત્તી જલવી જ ને રમીએ
હા હા રાણું પણ મજેદાર આવે દાદી મને પારંપરિક ગીત ગાદા શીખાવે છે. મારી દાદી પણ ગરબાનું ગીત ગાવે પરિવાર માં પૈસા નો હિસાબ પારદર્શી રાખીએ.
એકદમ સાચું થયું બધાને ખબર હોયને ઝઘડો ન થાય. પાપાને બેંક નું ખાતું ખોલવાયુંને બચત શીખવી. મારા પાપા પણ કહે થોડું થોડું બચાવનું શીકણું એ જે મમ્મી મારા કપડા પોતે સીવે છે માને હાથમાં જાદુ હોય છે. ઘરમાં ના તુલસીને છોડ છોડ છે રોજ પા પાણી આપીએ. એનાથી ઘરમાં સકારાત્મક રહે છે. જુઠ નની બોલલો મે મહેનત
હા.
ઠીકે પા પાછી વાત કરજ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.